હલો, અવાજ આવે છે? જય શ્રી કૃષ્ણ, રિંકલ બેેન કેમ છો?
બસ મજામાં, બ મને તમારો અવાજ એકદમ ક્લિયર આવે છે. તમને આવે છે મારો વોઈસ?
હા હવે ક્લિયર આવે છે, એકચુલી પહેલી વારમાં નહોતું આવતું થોડું, અ સંભળાતું નહોતું હવે એકદમ ક્લિયર આવે છે.
ઓકે ઓકે બરાબર.
હ ડિસ્ટર્બન્સ આવે છે તમને, હજી પણ.
હમ્મ, થોડું તમારો બેકગ્રાઉન્ડ નોઈઝ આવે છે, બટ અ
આ તો ઉન મ એકચુલી કુદરતી છે, એટલે હું આને કાઢી પણ ન શક હુ ક્યાં પણ જઈશ તો અવાજ આવશેજ આમ હવે બારેહ જઈશું તો વધારે આવાજ આવે હમ્મ એવી રીતના છે, હા તો હમ્મ તીય આપડે આ અ મને એવું લાગે છે, કોરોના વિશે બી વાત કરવી જોઈએ આપણને. ને આમાં કોરોના નો ટાઈમ એક એવો રહ્યો, કે જ્યાં પૂરી અ દુનિયા હલી ગઈ થી. હમ્મ નાને એવોર્ડ એક અ એવું એક બાપરે માનસિક ઘાત રહ્યો છે માણસ માટે. કે જેમાંથી કદાચ જ જેને આ ઘાત લાગ્યા છે, એ ઉકળી ગયા હશે તો, ભગવાન એમાંથી હજી સુધી.
હા સાચી વાત છે, હું મારી વાત કરું તો કેવું હતું કે, હું તો એકક્ચુલી નર્સ છું. તો મારેતો એ ટાઈમે ફૂલ ડ્યુટી હતી કોરોનામાં, તો વેક્સિનેશન માટે બરાબર.
તો મારી કેવું હતું ક, હું અમારે ગામ છે નજીક, તો ત્યાંથી અમારે દસ થી પંદર કિલોમીટ તર નું ડિસ્ટન્સ છે, ત્યાં એ ગામમાં મારી જોબ હતી, એ સિટીમાં મારી હોસ્પિટલમાં જોબ હતી. તો
કે
ત્યાં કેવું હતું કે, એ ટાઈમે જે અમા રાઆ કેવાય ને અમારા જે અ સિનિયર્સ હતા બધા ડોક્ટર્સ લોકો. અને અમારા જે અ શીનિયર નર્સ હતા એ બધાજ ને કેવુંકે કોરોના પોઝિટિવ હતો.
અરે બા તે ઓહ એટલે તમે જે સમજો બચ્યા
હા યસ બટ એમાં સિસ્ટર હું વાત કરું તો કેવું કે, હું તો હજુ મારું નવી જ જોબ હતી, હું હજુ મારું સ્ટાર્ટ તસ થઈ થી મારી જોબ, અને જસ્ટ મારે કાંઈક પંદર દિવસ જ થયા તા મેં જોબ સ્ટાર્ટ કરી તી, એ બી એક્ઝિટ કોરોનામાં જ, વીસ માર્ચના મેં જોબ સ્ટાર્ટ કરી દયો ને એજ ટાઈમે કોરોના અ આવ્યો તો એમ.
તો ખરેખર મારી અંદર એટલું આમ બીક હતી કે ભાઈ હું આવી રીતે જોબ સ્ટાર્ટ કરું છું એ પણ આવી સિચ્યુએશન્સ માં
અ
જોબ તો કરે બી આપણે સ્ટાર્ટ કરી શકી બટ કોરોના જેવી સિચ્યુએશન મહામારીમાં મેં જોબ સ્ટાર્ટ કરી છે. બટ ખરેખર મારા ઘરના લોકો ન મને એટલું શક હતો મારા પપ્પા એ મને એવું કીધું કે બેટા આપડે તારી જોબ એવી છે કે આપણને લોકોની સેવા કરવાની છે મેં કીધું હા પપ્પા એકદમ સાચી વાત છે. કેમ કે નર્સનું તો કામ જ છે કે ભાઈ લોકોની સેવા કરો એમને ઉઊભા કરો તો એક જાત સેવા જ થઈ ને આ
હા હા સેવાજ ન અને પણ મેન તો શું કે આ સેવા માટે આપણે અ વિચાર કર્યો કે ચલો આપણને સેવા કરવાનું નક્કી તો કર્યું. પણ આપણને એ ખ્યાલ ન ને કે ભાઈ આજે હું સેવા જે ટાઈમમાં ચાલુ. કરી રહી છું આ સમય એવો છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી અને આ બીમારી શા માટે આટલી બધી વિસ્તૃત થઈ રહી છે એનું પણ કોઈને ધ્યાન નથી આવી રહ્યું અને એ ટાઈમમાં આપણને તો પણ મગજમાં પોઝિટિવ મતલબ સકારાત્મક વિચાર રાખીને આપણે અ તો પણ આપણો જે કાર્ય છે જે સર્વિસે એ જોઈન કરી અને આપડણે આગળ વધ્યા એ આપડણે તમને તો સાચે એવું કહું છેું કે ભાઈ. મારો સલામ છે કારણ કે એઝ અ ત્યાં સૌથી વધારે અગર એ સમયમાં કોઈની હાલત ખરાબ હતી તો ઈ હતું આપણું હોસ્પિટલ સારવાર ડિપાર્ટમેન્ટ એ લોકોની હાલત બહુ ખરાબ હતી કારણ કે એક કેસ હજી એમાંથી હજી વિચાર કરતા જ હોય અને એમાં વળી પાછી બીજ પછી અચાનક પાંચ કેસ સામે આવી છે અને બધાને વળી પછી હેન્ડલ કરવા અને એમાં હેન્ડલ કરવા માટે સ્ટાફ ઓછો. અને પેશન્ટ વધારે એટલે ઈ ટાઈમ તો મેં જોયું છે મેં પણ જોયું છે મેં કીધું કે ડોક્ટરોને સલામ આપવું. એ લોકોનેને કે આપણે એક તો જવાન કહી ને કે એ લોકો ટાઈમે જવાન ની ડ્યુટી નિભાવતા હતા ડોક્ટરો. અને નર્સો બંને એટલે મેં કીધું કે આ વખતે આ લોકો આટલો મોટો મન રાખીને બધા ન આમ વિચાર કરી રહ્યા છે પૈસા પૈસા થઈ જાય જુઓ પણ એ વખતે ખબર છે કે આ વસ્તુ તું આવશે મારા ઉપર તો મારી જાન પણ જાન ન પણ આ જોખમ છે ને તે છતાં પણ પોતાના જે કાર્ય છે જે જવાબદારી છે એમાં કન્ટિન્યુ કરવું એજ બહુ મોટી વાત છે એટલે હું તમને સાચ હૃદય. હું તમને સલામ કરું છું એના માટે કે તમે એ કાર્ય કર્યું એ વખતે નવું હતું છતાં પણ
ખરેખર એ વખતે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે મને પણ એ જ હતું કે પપ્પા આ રીતે જે હું અત્યારે નહી બટ થોડું ટાઈમ પછી હું જોબ સ્ટાર્ટ કરું. પણ પપ્પા એ કીધું પછી બી આપણને કરવાનું છે સ્ટાર્ટ તો અત્યારે લોકો લોકોને આપડી હેલો
હલો
હેલો હા મને આવે છે તમને આવે છે મારો વોઈસ હેલો હેલો
હલો અવાજ આવે છે મને એકચુલી તમારો અવાજ. સંભળાતો નથી તમને અવાજ આવી રહ્યો છે મારો.
હા હા આવે છે મને તમારો અવાજ એકદમ ક્લિયર આવે છે. હલો.
હલો મારા હેલ્તી કેનક. નેટ નો ઇસ્યુ થઈ રહ્યો છે એટલે અવાજ નથી આવતો.
હા તો વાંધો નહી આપડે કન્ટિન્યુ રાખીએ ઓકે હલો. હલો. હલો આવે છે મારો વોઈસ.
હલો.
હલો. હા આવે છે આવે છે તમને આવે છે મારું વોઈસ. હલો.
હલો. હેલો.
હેલો હેલો.
અવાજ આવી રયો છેં
હા આવી રહ્યું છે.
સંભળાય છે.
હા હા સંભળાય છે દીદી. હેલો.
હેલો.
હ હલો.
હા આવે છે વોઇસ મારો. હેલો.
મને તમારો અવાજ આવી જ નથી રહ્યો.
હેલ્લો.
અવાજ આવે છે હમણાં હવે કનેક્ટ થયું.
મને તમારું ક્લિયર આવે છે તમને આવે છે મારું વોઈસ.
હલો. હલો.
હલો.
તમને મારો વોઇસ સંભળાએ રયો છેં
કોલ. હલો અવાજ આવે છે.
હેલો હેલો.
ક્યાંક અવાજ આવે છે.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
હલો.
હમણાં મારું વોઇસ આવે
હેલો.
હલો.
અવાજ આવી રહ્યો છે હલો. હેલો. નેટ કનેક્ટિવિટી નો પ્રોબ્લેમ છે કેમ. મને તમારો રિપ્લાય કઈ પણ નથી મળતું.
હલો. હલો હલો હેલો